એ અવાજ નહ આવેવે આવેવે
હું કર તું એક કામ
હું કામ.
તું કર ક ચો ત આન્ટ હ ત હું ક દઉ તું
તેક તોવે પી મમી સોલાહહી ક હતીડી મને
હમ ખોવાઈ બોવાઈ ગયો એમ કરે.
ક્યા ખોવાય જાનમે
હોય બી જાય એટલે પછી આટી ને ફિકર થઈ ગઈ ને
હમ એમાં નાલું જ ઘેર મારે એમાં.
ઉપરથીની છે. બસ
હા
એક બે પાન ચાર ચાર જેટલા ગળા પડે.
એટલા જ પ
એટલા જ પડે. પંદર પંદર એક પંદર આઠ પંદર દસ
તો તો ત મને ગીચડ જેવું લાગતો હશે.
હે?
એટલે પેલું જગ્યા ઓછી પડતી હશે એમ કેમ.
બરાબર હ કે ભાઈ.
બરાબર જ ક્યાંય
ઉપટ પણ પંડાના રોડી મા ટીસનો લ હું વિચારુ.
કેયાં ઉપર જગ્યા છે.
તો ધાબ બર પછી જગ્યા ની હોય કે પત્રા બી લખાયાઈ ગેલા
પત્ર લખલા અગીની.
હા એટલે ઉપર પચાસ ફૂટ ની જગ્યા હશે પચાસ કરતા રસ વડે સાજ
ન ખબર પડે મને.
હવે કેટલું કે આપડો ક્લાસ હશે ને તેનું અડધું.
એનો અડથુ
હમ.
તો તેમાં હું.
ઉપર એમ કઈ નહી બનવા નીચે હમ ઉપર કે મ રમ મારો.
તાર તાર
એલે રૂમ એમ.
હા હા.
હમ હમ હમ.
એટલો મ રૂમ લને નવું કરવાનો.
જો એમાં એક કિચન બી હોઈ શકે કદાચ. નિનીની ઉપર
ઓ ઉપર ગીજું લઈ ને ક્યાં જવાનું?
નહી એટલે ઉપર બી એમ ના નાલલું એમ નાલું.
એટલે નીચેનું કિચન માં નીચેનું કિચન માં નહી બનાવ ત ઉપર કામ લાગે છે એમ. એવું મેં વિચાર્યું ભવિષ્યમાં.
તું બધું વિચારે.
હા એને આયોજન કેવાય.
હા ખબર આજન કેવાય.
બધમાં જ આયોજન કરવાનું હોય છે સંચાલનનું પહેલું પગથયું આયોજન.
હા ઘર પડી ગઈ.
પળીગેના?
હા પડી.
એમ ને એક બાલ્કની બી પછાડી.
પછાડી.
ને બાલ્કની માં જવા હજુ પેલા દરવાજા પેલા ડોરે ડોરે મને કાટું ના આવડું. એમાંટલ મોટા મોટા હ ટટેવા.
સારો છે આયોજન હમ.
આયોજન મસ્ત એટલે પછાડી જે બાલ્કની છે ને તે તે દસેક ફૂટની હશે તે તેમાં પોટક જગ ગામ લાગે પટંગ કે ગવાન
પટંગ બી છે ગવાનો.
હા.
તેના માટેથે રૂની મળ છટની મળલ
છટાં જ ઉપર ભરા પડે
એમ પતરા વાળું બનાવવાનું હતું?
પતા લખાઈ ગલા ટેમ્બલરી.
ટેમ્પોરરી, પછી તો કાઢી ભી કાઢી ભી સગે.
હા તે તો નીકળી જાય ગઈ ને અગર તો એમ જ લાગશે મારે કાઢવાના એમ ગને
હમ.
એલે એને જો આ એક ડાબો એક ડાબું ભરેલો એને ઉપર મે હમણાં છે એમ ડ એના ઉપર પતાાર લ રાખેલા
હા.
ને તેના ઉપર એ પતરા કાઢીને દાવું ભર્યું તો તેના ઉપર પોતરા જઈ શકે એમ.
હમ્મ, તો હવે કેટલું મોટું થઇ જાય લાંબુ?
તો બઉજ મોટું થઇ જાય, આટલું જેટલું હમણા જરૂર છે તેટલું રાખડું એમ.
તારો ભાઈ ના રૂમમાં નથ લાગે ઉપર?
મારો ન મારો ભઈ બે જણ ના.
ઉપર?
હા.
હા આરોગે હમ્મ.
હોલ કિચન અને ના એક રૂમ.
મો કિચન ચાલે.
ચાલે ને? નીચે બની ગયેલું ઉપર બાકી.
એમ ભી ઉપર જરૂર ની મળે એટલી બધી.
ની હમણા ની હમણાં જરૂર ની મળે.
હમ્મ.
એમો મેં હોલમાં છું હમણાં. તેમાં ટી વી છે એટલે તેમાજ મને હણાં શિફ્ટિંગ કરી દેલું છે.
કેમ?
ની તે માટે જ બવ પેલાથી મે રેમ જારથી બનેલ તથી.
તું તો રૂમ સુધા હતો તે?
તે રૂમ જ કે ની મારો રૂમ એમ.
આવ.
હા એમ.
તરોબ.
તે તો મમ્મી રકડના
હા.
બેડ છેને મોટો.
હમ્મ.
છ બાય છ નો.
અમારે બી છ ભાઈ છ નો જ છે.
એવું?
હમ્મ.
સાગ ના લાક
સાગ.
હે?
સાગનો
તે તો બહુ મજબૂત આવે કે?
હમ્મ, પછી ને ડિઝાઈન વાળું છે એટલે પેલું એની ઉ પર બીજું વ્હાઈટ કલર નું ઉપાય તો છે એમાં એની ખબર.
હા તે પેલું પે હજી જ કેતાશે ને તે હહૈ. પ્લાઇ ટાઈપ આવે તે.
હશે ભઈ.
હારું કેવાય સાગનું એટલે.
હમ્મ.
ક્યારે બનાડાવલું કે પછી લાવેલા તૈયાર?
ખબર ની બનાવડાવેલું હશે.
બનાવે તો તો ઘેર લાકડું હશે ને તેનાથી બનાવલું અહે.
નહી એ તો એમ બી એ લોકો જ જાણે કેમ કે એ લોકો પાસે પૈસા હતા કે બનાવેલું બધું.
એવું? પૈસા વાળી પાર્ટી.
હમ.
હમણાં તો બેરોજગારી દિવસ ચાલલા છે.
મારા.
મા રાબીવાર ના હમણાં તો લગ્ન વાળું બન કે ની વરસાદમાં.
હમ તેમાં ભી કમાઈ લે તઇ જઈને.
નઈ હમણાં પણ દસામાં અને ગણપતિ અરુ આવેન તેમાં શેડ બનાના આવવાના છે. વોટરપ્રૂફ આવે તે. બિલ્ડીિંગ વારા બનાવા જવાનું છે, બિલ્ડીિંગ વારા ડસામા ની દશામાંની મૂર્તિ બેસાડાય કે ની, એના હજુ એમ પાણી ની પડે તેમા એ ટાઈપનું બનાવાનું તેમાં અંદર પછી પટા મારી પણે.
હમ.
તે આવેલું છે ત્રીસ તારીખ બાદ આપણે કેમમાં જવાના છે્યારે જ આવે કદાચ.
તો જવાહે તારાથી?
ખબર ની, જો આઇયો કેમ્પ એ કેમમ જાવા મેં તો તેમાં બી ગયા.
હમ કઈ ની જ્યા એડજસ્ટ થય ત ત્યાં જાતે.
હમ, આમા ભઈ માટે બઉ મજા આવે, બનાવવાનું.
ત્યાં તો બધું મન મજા આવે.
બાડુમાં જ એમ રસ લેવાનો તો કા કાર્ય કરવાનું બી સારું પડે એમ.
હમ.
આળસ ઓછી રાખવાની એમ. એટલે મને કે? ની મે ની કીધું તને.
નહીં તો મને જ કે.
ને ખાલી એમ કીધું કે રસ
નહી બીજું કોણ છે બીજું કોઈ નહી મલે મને જ કે.
છેને એલ માં ભાઈ
બરો ભાઈ.
હા.
બાજુમાં?
હા.
હાંબડો
સ્કૂલ માં
સ્કૂલ માં કે ન મને લાગે બા
આવ નાગે બાજુમાં.
હાવી બી શકે.
તો તો મેં કરતા ભી નહીં.
હમ્મ, કાચે પિન.
પાછું ઊંડું જ પહિ સોચી શકે એમ.
હા ખાબ
પાછું વર્ષ પડવાનું રેવું કર લય
કઈ રીતના એલા તો વરસાદ માં.
નિરાન ઠંડી બોહ લાગે.
તન તોન લાગતી છે તો.
લાગેને આઈ એમ ઓલ્સો હ્યુમેન.
મને ને લાગ્યું તું એલિયન એવું લાઇગુ.
એવું કે પ-પરજીવી પરજીવી કે હું કેને. એલિયન પેલું ડિસ્કવરી એલિયન વાળુંી આવે એલિયનની ખોજ કરે બી આવે
તું ગ એમ જો મે નઈ કરવાની જરૂર નઈ મલે.
હા હા મળી જશે ઘરે જાય
હા.
તો તમારે આવો પડશે તો અહીં. કાઠા બાજુ કાઠા બાજુ આ છેકું. કેસ કે રડ એટલે રડ રટ કલું રટ થઈ ગય શૂટ કરવાનું.
હમ.
આવું ડેમ હું કામસી
ચાલુ થાય હત ને પેલા પૂરું થઈ ગયું
શર છે સમજઈ ગયા સમજઈ ગયા સમજઈ ગયા.
હમ.
વર્ષા કનો ફોન આયો એ જ એ ઉભ્રે
મા રમ બી આઓ.
પેલું કાર્ય પેલું એપ પર બહુ મેસેજ આ ગ્રુપમાં.
અરે હા ટાસ્ક પૂરા કરો ટાસ્ક કેટલાક પૂરા કરીએ પણ.
પૈસા તો આવતા નથી.
એક બી નહી આવતા પૈસા કઈ નઈ ન આવ ચાલ.
નહીં અમારા ફ્રેન્ડને ફોન માર્યાને એને આવ્યા એમ ગીરને ત્રણસો.
તેના તો આવી બી ગયા આપડા કેટલા આવશે?
દિંગ ન એ દિંગ.
હા દિવ્યાંગ ના એ તો કે વાત જશે
એ મારાના જ બેઠા આવી કોઈ
અમારા માટે મળી જાય એમ છોકરા છોકરા મારા. ત્યાં પેલા એ નિહસર ના કરેલી જોઈ કે નહી એક કલાક ની.
હા તો ફોન ભી કટ નઇ થયલો.
નહી એમાં નઈ થાય ડી એમ કોલ મારે ને એમાં નઈ થાય મા ના બીને એકવીસ મિનિટ કરેલો એમ. અગાડી.
તે કેમ નઈ થાય.
નઈ ખબર આ તો અમુકમાં તો સ્ટ્રોંગ નેટવર્ક હોય તેવું હોય શકે એમ
હ આપડું તો બાર મિનિટ થાય એટલે કટ થઇ જાય.
હા એ તો અમુક લિમિટ બનાલી આપણામાં એમ એ લોકોમાં નઈ મલે.
તે કે ભટઆ.
એ સાત મિનટ લગે શું વાત કર લેવાંનું હવે. નિહસ્ નિહસ્ એની રેસીપી આપ્યા કરતા હોય.
હા તને હું આવડે બીજું કાલ અમે વાત કરી હારી બઉ મજા આવી લી.
કયું ખાંડવી બનાવી.
હા કાલે રેસીપી ની વાત નહી કરી અમે.
એ તો ટ્યુશન વિશે વાત કરી ઇન્ટર્નશીપ વિશે વાત કરી બધી વાતતો કરી અમે
તે એને ઇન્ટસ્ટ્રી બાજુ કીધું પણ એ તો કઈ પ્રતિક્રિયા આપવા નથી અગાડી
નહી મેં પૂછયૂ કાલે તો કાલે ફોન મારવું એમ કેતો તો આજે કીધું નમેં પૂછ્યું.
તો તો મારે પૂછવ પડે એને કાલે
હા પૂછજે
કારન કે દિવાળી તો હમણાં આવી લાગે પછી કોલેજ પેલા ડેટા આપે તો પછી આપડે કંપનીમાં આપવાનું થાય
હવે તો કંપની બી ની મળે ઓળખાણ બી નહી મલે
તે તો મને દેવે કીધું
હમ
કે આપણે ખાલી જવાનું બી નહી લોકો સર્ટિફિકેટમાં સિગ્નેચર કરીને આપશે એમ લીધું
તે તો કઈ નહી પણ એક્સપિરિયન્સ ભી જુએ કે નહી આપણને?
તે મેં ભી એજ કીધું આપડે કઈ નઈ બોલાવે તો જઈ જ આવાનું એમ કીધું મેં એને
હમ હવે આપડે સિક્કો મારે લો તો ફાયદો હું મળે આપણને?
હ ગેરકાનૂની વસ્તુને બીજું કે આપડે કઈ નવું જાણવાનું નહી મલે એમ
હમ
જાણવાનું બી મળું જોઈ કેમ કે આપણે જો એ ફિલ્ડમાં બી એમ જવાના નહીં પણ કંઈક સમય સંજોગો અનસાર જયા પડ્યું તન
હા
ના આપડું કો્બોરેટ એટલે કંપની માટે બધું જ આવી જાય એટ આપડે બધી જાણકારી રાખવી પડે
કં જા કર એકદમ દૂર આવાજ ન આયો
આટલે જ છે
થોડો દૂર ના હિ ગયો
આટલે જ છે
આટલે જ એટલે ક્યાં?
હા ડવ ઉપ જ બેહિ રહેલો
ફોન એકદમ દૂર રાખેલો
હે કાન જ
એ લાગતું નહી એવું
મેં ડીમું બોલું ને
નહી પણ નહી હમ હમણાં એવું થયું
એવું?
હમ
એ કઈ ખામી હશે!